તું.
હા, બોલો, હા બોલ.
કેમ છો?
હા નમસ્તે, અમિતા હું મજામાં જ છું. તું કેમ છે?
હું પણ મજામાં છું. અ આજ મને હું પણ આજ મને તારી સાથે ફેશન આ વિષય પર વિસ્તારથી વાત કરવાની છે.
વાહ! આ તો ખુબ રોચક વિષય છે, આજકાલના નાના બાળકોથી લઈને યુવાને. અને મોટા લોકો સુધી વૃદ્ધિના ફેશનમાં રસ હોય છે.
હમ, હા, સાચું છે, ફેશન કેવલ સુંદર કપડાં પહેરવાનું નામ નથી. પણ એ વ્યક્તિની પસંદ જીવનનો શૈલી સંસ્કાર, આત્મવિશ્વાસ અને વ્યક્તિની વ્યક્તિત્વ સાથે થે પણ જોડાયેલું છે ને.
હ, એકદમ સાચી વાત છે, ફેશન એટલે પોતાને સુંદર સ્વચ્છ સજ્જન અને આત્મવિશ્વાસ પૂર્ણ રીતે રુજૂ કરવાની કલા. છે.
હ, તારી નજરમાં ફેશન શું છે?
મારા માટે ફેશન એટલે સમય પ્રસંગ ઉમ્ર અને પોતાના સ્વભાવ પ્રમાણે. કપડાં, દાગીના, હેરસ્ટાઈલ, ફૂટવેર અને સંપૂર્ણ વ્યક્તિને સજા સજી રીતે પ્રસ્તુત કરવાનું છે.
વાહ ખૂબ સુંદર રી તે સમજાવ્યું, ઘણા લોકો ફેશન નો અર્થ કેવલ મહગા કપડા પહેરવા એવો લે છે, પણ ખરેખર એટલું જ નથી.
હા, બિલકુલ નહી. ફેશન માટે પૈસા જરૂરી હોય, પણ એટલું જ મહત્વનું નથી સમજ. પસંદ રાગીના ઓળખ, બોડી ટાઈપ ની સમજવાની. કપડાંને, કેરી કરવાની રીત પણ ખૂબ મહત્ત્વની છે.
અ સાચું, કોઈ અ સાદો ડ્રેસ પણ જો યોગ્ય રીતે પહેરવામાં આવે, તો મેચિંગ એક્સેસરીઝ હોય અને આત્મવિશ્વાસ હો હોય, તો ખુબ સુંદર લાગે છે ને.
અને કોઈ મહેંગા ડ્રેસ હોય, પણ ફિટિંગ રું ના હોય, પ્રસંગ પ્રમાણે ના હોય. અથવા. વ્યક્તિને સૂટ ના થતા હોય, તો એને પ્રભાવ ઓછો થઈ જાય. ફેશન માટે.
આ જો ફેશન એટલે મહત્વનું કેમ બની ગયું છે.
કારણ કે, આજ આજના યુગમાં પહેલી નજરમાં જો અસર પડે છે, એમાં પોતાને લુક અને ડ્રેસિંગ સ્ટાઇલ ખૂબ ભાગ ભેજવે છે, માણસ કેવી રીતે પહેરી છે એ. તે પર્સનાલિટી વિશે પહેલાં પ્રભાવ બનતો હોય ને, હોય છે.
હા, જો કોઈ સ્વચ્છ નીટનેટકા, અને સુંદર રીતે પહેરો હોય. તો એને જોઈને, સામને વાલા ને, પણ સારો પ્રભાવ પડે છે ને.
હા, ફેશન આત્મવિશ્વાસ વધારે છે. જો માણસને પોતાના કપડા લુક અને સ્ટાઇલ ગમતા હોય તો. એ વધારે આત્મવિશ્વાસ સાથે લોકો સામે આવે છે.
અ હા, ક્યારેક સારો ડ્રેસ પહેર પહેરતા. પણ મન પણ ખુશ અ ખુશ થઈ જાય છે ને.
હા, બિલકુલ ફેશન મૂડ પર પણ અસર કરે. છે, સુંદર રંગ આરા મદાયક કપડા યોગ્ય સ્ટાઈલમાં માણસને ફ્રેશ ફીલ કરવા આવે છે ને?
મને લાગે છે કે ફેશન વ્યવસાય સાથે પણ ખૂબ જોડાયેલું છે ને?
હા. આ ફેેશરી આજે ખૂબ મોટી બની ગઈ છે. કપડાં, બુટિક ટેલરિંગ, એમ્બ્રોડરી, જ્વેલરી, મેકઅપ, ફૂટવેર બેગ મોડલિંગ ફેશન, ડિઝાઇન સ્ટાઇલિંગ આ બધા એના ભાગ છે.
અ દી અ તારા માટે પારંપરિક ફેશન અને આધુનિક ફેશન શું ફરક છે?
પારંપરિક ફેશન એટલે આપની સંસ્કૃતિ પરંપરા અને પારદોષિક પોશાક સાથે જોડાયેલી ફેશન જેમે કે સાડી સલવાર-સૂટ, ઘાઘરા, કુર્તી, પારંપરિક દાગિના બિન ટી બંગડી નદ પાયજન ઇ છે છે તે.
હા અને આધુનિક ફેશનમાં જીન્સ, ટોપ ગાઉન, વેસ્ટર્ન ડ્રેસ, જમ્પસૂટ કોટ સેટ, શર્ટ, જેકેટ, ક્રોપ ટ્રોપ, પ્લાઝો અ ફેશન વેર આ બધું આવે છે ને એનામાં?
હા, એકદમ પણ આજકાલના કોમ્બિનેશન પણ ખૂબ ચલનમ છે જે મે કે ટ્રેડિશનલ કુર્તી સાથે મોર્ડર્ન પેન્ટ સાડી સાથે બેલ્ટ બ્લાઉજમાં મોર્ડન કટ ગાઉન સ્ટાઇલ અનારકલી જાકેટ સ્ટાઇલ લેંગા આબ ફૅશન કહેલું.
હમ. હા આજે યુતીઓ ટ્રેડિશનલ લુક ને મોર્ડર્ન ટ ટચ આપવું ખુબ પસંદ કરે છે ને?
હ કારણ કે એમાં પરંપરા પણ જવાય છે અને નવી સ્ટાાઈલ પણ જોવા મળે છે એટલે. ફેશન અને કપડાંની પસંદ.
તે શું ધ્યાનમાં રાખવું જોઈએ?
પહેલી વાત કપડા પ્રસંગ પ્રમાણે હોવે જાય તો બી જી વાત આરામદાયક હોવી જાય ત્રીજી વાત શરીર રચ અને ઉમરા પ્રમાણે શુધ થતે હોવે જાય. ચોથી વાત તરંગને યોગ્ય હોય લાગે.
હા પ્રસંગ પ્રમાણે ઈટલે ને?
અ જેમ કે લગ્ન, ઉત્સવ, પૂજા, ઓફિસ, કોલેજ, પાર્ટી વાપર બધો માટે કપડાંની સ્ટાઇલ અલગ હોય શકે. લગ્ન માં ભારી રેસ ચાલે. લગ્નમાં ભારે ડ્રેસ ચાલે અને તો ઘર માટે આરામદાયક અને સાદા કપડા સારા.
હા અ એકદમ અ હા કારણ કે હવે બ્લાઉઝ કેવલ સપોર્ટ ગર્મેન્ટ નથી રહું પણ સ્ટાઇલ સ્ટેટમેન બની ગયું. છેને.
હા, હા, અને હા, તો રોજના વાપરે, માટે એવા કપડા પહેરવા જાય, જે સુંદર પણ લાગે, અને કામ કરતા આરામ પણ આપે.
હા, ઓફિસ માટે સંસ્કૃત, સંસ્કૃત અને સભ્ય ડ્રેસિંગ જરૂરી છે. છે, જયારે પાર્ટીમાં માટે સ્ટાઈલિંગ લુક રાખવી શકે ને.
કૂપ માટે ભાગ છે, એ રંગ વ્યક્તિને ઉભારી આપે છે યોગ્ય. ગરમ ચહેરાને ફ્રેશ બતાવે છે, સ્કીન ટોનને સૂટ થાય છે. તો ઓવરલ લુક આ કરશે.
રંગની પસંદમાં ફેશનનો કેટલો ભાગ છે.
આ તો વ્યક્તિ પર નિર્ભર છે, પણ સમ સમય ના રીતે લગ્ન ઉત્સવ માટે તે તો લાલ મરચું હીર વો હિરવા. પિંક રોયલ બ્લ્યુ, અને મસ્ટર પર્પલ ગોલ્ડન જેવા રંગ ખૂબ સુંદર લાગે, ઓફિસ માટે બેસ્ટ
એકદમ મોસમ, એકદમ સાચું મોસમ. પ્રમાણે કપડા અને રંગની પસંદ કરવી એ, પણ ફેશન અ શ અ ફશન સેન્સ નો ભાગ છે ને.
હમ, હમ.
એકદમ, મોસમ પ્રમાણને કપડાં અને રો પસંદ કરવાય તો, ફેશન સેન્સ ના ભાગ છે.
અ ઘની સ્ત્રીઓ પૂછે કે, અ છે કે, બોડી ટાઈપ પ્રમાણે કપડા કેવી રીતે પસંદ કરવા તું શું કાઢીશ.
અ મારા માટે તો આ ખૂબ મહત્વની વાત છે. બધું ઉપર એક જ પ્રકારના ડ્રેસ શ સમાન રીતે સૂટ નથી થતા, એટલે. પોતાને શરીરની સમજની કપડાં પસંદ કરવાઈ જાય.
અ થોડું ઉદાહરણ આપને.
અ જેમ કી જો કોઈની હાઈટ. ઓછી હોય તો, બહુ જ જો જાડા બોર્ડર વાલી સાડી. હાઈટ ઓછી બતાવી શકે, તો વર્ટિકલ પેટર્ન હાઈટ લંબી દેખાડે જો. કોઈ સ્કીન સ્લીમ હોય તો લેર. રેડ અથવા સ્ટ્રક્ચ, રેડ કપડા સારા લાગે, જો કોઈ હેલ.
હા, એટલે બ્લીન્ડ ફેશન ફ ફલો ફોલો. અ કરવાની જગા હા. જગાએ પોતાને સૂટ થાય, એ સમજવું જરૂરી છે ને.
તો બિલકુલ, ફેશન એટલે કોપી કરવાનું નથી, પણ પોતાની શ સુંદરને હાાઈલાઇટ કરવાઓ ના.
કપડાના આ કપડાના કપડ ક કપડો એટલે. ફેબ્રિક એ પણ ફેશન મહત્વ છે કે.
હા, તો ખૂબ કોટન સિલ્ક. ચેપ ઓન ગેગ્રેટેડ લિનન, ચિરેપ, ઓર્ગેન્ઝો, વેલ્વેટ ટ્રે ઓન બુદ્ધ. ફેબ્રિક બધા, ફેબ્રિકનો ફોલ કમ્ફર્ટ અને લૂક અલગ હોય છે.
કોટન મને રોજ માટે ખુબ ગમે અને આરામદાયક હોય છે ને
હા કોટન ગરમી માટે ખુબ અ સારું સિલ્ક અને બનારસી ફેસ્ટિવ લૂક માટે ખૂબ સુંદર અ ગોગ્રેસિવ અને ચિપફોન ફ્લોઈ લુક આપે વેલ્વેટસ અ અથવા રોયલ ફેસ્ટીવ આઉટ ફીટમાટે ખૂબ સુંદર લાગે.
હમ્મ એટલે પ્રસંગ અને મોસમ પ્રમાણે ફેબ્રિક પસંદ કરવું જોઈએ ને
હા એકદમ ફેશનમાં કમ્ફર્ટ ને ઇગ્નોર ના કરવા ઉ‌ જાય બ્લાઉઝ સાડી અને
સ્ત્રીઓની ફેસ શન માં સાડી ઓ અને બ્લાઉઝ ની ભૂમિકા ખુબ મોટી છે ને
હા સાડી
હા સાડી ભારતીય સ્ત્રીની શોભા છે અને બ્લાઉઝ એને મહત્વપૂર્ણ ભાગ છે આજકાલના બ્લાઉઝમાં કેટલા બધા ડિઝાઇન આવે છે.
પ્રિન્સેસ કટ, કટોરી કટ, બુટ કટ, એવા કલરને હાઈ નેક સ્લીવલેસ મિરર વર્ક યુ બેલ્ટ બ્લાઉજ ઘનુ બધું
હા અને એક અ એક સુંદર બ્લાઉઝ સાડીના લૂકને પૂર્ણ બદલીને નાખે ને
અ એકદમ સાર